હમ બોલો કેમ છો મજામાં ને? હલો
હહ હલો બોલો
બસ મજામાં. બોલતા કેમ નથી?
હું તો બોલું જ રી. અવાજ ઓછો આવરો?
અવાજ તો બરાબર આવે છે, પણ બોલતા નથી તમે કેટલી વખત બોલવાનું કીધું હલો હલો કરીએ તો બી નથી બોલતા.
બરોબર
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
બોલો કયા ટોપિક ઉપર વાત કરવી છે, તમને કયું શું વાત કરવાની ગમે છે?
તેના ઉપર વાત કરીએ આજે.
ફરવા જવાનું, ખાવાનું
એના ઉપર તો બધા ઉપર વાત થઈ ગઈ છે બીજું કશું નવું લાવો ને ટોપિક.
નવો તમે કો
હું કહીશ એ ટોપિક ઉપર તમને વાત કરવાની ગમશે નહીં એટલા માટે તમને ગમે એ મને બી ગમશે વાત કરવાની એટલે એ ટોપિક લઉ છું.
મન ગમતા તા એ લગભગ પૂરા થઈ ગયા.
ત્રણ જ ટોપિક છે ખાલી મુવીઝ, ફરવાનું ને બીજું શું કીધું ખાવાનું, બીજું કશું નથી ઇન્ટરેસ્ટિંગ?
ના
તો પછી ત હવે કઈ રીત સોંગ્સની ઉપર વાત કરીએ તમને ગમતા હોય એવા.
શેની?
સોંગસ, ગીતો
હા બોલો તમે ને તમને કેવા ગમે?
મને તો મિક્સ ટાઈપ મતલબ એટલા બધા રોમેન્ટિક નહી પેલાના ટાઈમમાં છે કે કે કે અને અરિજીત સિંઘને મતલબ એવા બધા જે જૂના સિંગરો છે ને એના ગમે હમણાં ના ટાઈમમાં જે ઢીંચાક ઢીંચાકવાળા આવે છે ને તે બહુ ઓછા ગમે. મતલબ એકદમ આમ મ્યુટ વાગતા હોય પછી નોર્મલ હોય જે સેવા વધારે ભીચુક ભીચુક વાળા ના ગમે.
બરોબર હે
હમ અરિજીત સિંઘ છે પછી રેમાન છે પછી અરમાન મલિક છે. પછી સોનું નિગમ છે એ બધા મતલબ એ લોકોના પેલા જે સોંગ આવતા ને એવા ત હવે નથી આવતા.
તો પેલા જે આવતા ને એકદમ હા ઉદિત નારાયણ છે. એટલે પેલા આવતા ને મતલબ મજા ના આવતા.
હા એ તો છે તેના સોંગમાં ખાસ એવુંતું હોય નહ કઈ
હહ એટલે ઓલ સોંગ બી સાંભળવાના મજા આવે.
હા એ તો છે અત્યારે ઓલ્ડ સોંગ જ ન્યુ વર્ઝન કરેરા ને
હહ હમણાં તો ઈ જ ચાલે છે ટ્રેન્ડમાં જ છે બધું વસ્તુ બાકી તો બીજું તો પછી ગુજરાતી ડાયરા છે. કે લોકગીતો છે કે પછી લોક અ ડાયરા હોય જે લોકવાર્તા હોય એવું ગમે. જે પ્રાચીન કાળની વાર્તાઓ હોય એવું.
હમ ગુજરાતી સોંગ એમાં જ સરસ છે ગરબા સોંગ બધા
હા એ બી ગમે ખરબા સોંગસ છે પછી અમામાં તો લેટેસ્ટમાં આદિત્ય ગઢવી. એના બધા સોંગ્સ તમે અરા છેલ્લે છેલ્લે એ બી આવ્યા છે કે થોડા એવરેજ છે. તે ઓછા ગમે છે બાકી એના બધા મતલબ સોંગસ મસ્ત એ છે ભાઈ જુના જે ગીતો.
જુના જે ગીતો હોય ને એને મોર્ડર્નાઈઝ કરીને થોડું મતલબ પેલું કરે છે. પ્રસ્તુત કરે છે એટલે ગમે
હા એ તો છે.
તમને કેવો આપ્યો ગીતો?
પણ બહુ નવાય નઈિ બહુ જુનાય નઈિ એવા માપના. ઓલ્ડ સોંગ પણ ગમે અમુક અમુક રોમન દિન સાંગ એમે.
હા હા.
ગુજરાતી અમુક ગમે ગરબા સન ગમે. એવ બધા સારા લાગે.
બરાબર છે.
લોંગ ડ્રાઈવ જતા હોય તો સાંભળવાની મજા આવે
સાંભળો છો કે નહી મતલબ સોંગ એવું કઈ?
હા સાંભળું મજા આવે સાંભળવાને.
બરાબર છે. એટલે ફ્રી ટાઈમમાં ક્યારેક સાંભળવાનું હોય એનાથી શું છે મૂડ રિલેક્સ થાય સોંગ હો છે. કે આપડું મૂડ ખરાબ હોય ને તો બી એ સોંગ આપડે ચાલુ જ કરીએ તો એનાથી માઇડ ફસ થઈ ગયો.
કામ કરતે કરતે પણ સાંભળવાની મજા આવે.
હા. કામ કરતા કરતા સાંભળીએ તો શું છે કે આપડો કામમાં કામ ભી થઈ જાય. થાક બી ઓછો લાગે રેગ્યુલર જે થા થાક લાગે ને તેના કરતાં બી ઓછો લાગ્યો કારણ કે આપડણે સ સિંગિંગ કરતા કરતા ગાઈએ મગજ ન એ જ ફરતું હોય એટલે મગજમાં થાક નામની વસ્તુ ના હોય. એ શરીર બી ઓછું થકે એમ.
હા એ તો છે મજા અમુક સોંગ એવા આવે તોમ કામ કરવાની વધારે ઈચ્છા થાય
વધારે ઈચ્છા થાય.
હમ.
આ યુપી યુપી ઉત્તર પ્રદેશ થી કે એમપી ના જે કારીગરો આવે છે ને એ લોકો સાઈટ ઉપર અમારે મતલબ બધા ભેગા હોય કામ કરતા હોય તો એક ફ્લેટ હોય તો તેમાં ફર્નિચર નુ કેવું કઈ કામ હોય તો ત્યાં એ લોક તો હવે કામ બીજું તો કોઈ આવવાનું ન હોય ત્યાં. એટલે ત્યાં એક શું છે કે પેલા ચાઈના ના ફોન આવતા પેલા. એમાંથી બઉુ જોર જોર માં ફંગ વાે તો એ લઈ આવે એક જણો એટલે એનામાં સોંગ વગાડે ને બધા સાંભળે. એટલે એ લોકો સોંગ
સ્ટ્રોંગ વગાડતા વગાડતા કામ કરે ને તો એ લોકો ન બી કામ જલ્દી થાય ને એ બી જોયું છે કે સોંગ વગાતા વગાતા કામ કરે ને તો કામ માં ઇમ્પ્રુવમેન્ટ બી સારી હોય. કામ બી સરસ કરે છે કારણ કે મૂળ થી કરે ને લોકો પોતાના મતલબ માઈન્ડ ઠીક કરે એટલે
હા એ તો છે.
એટલો ફરક પડે.
હમ તો અમે તો ગમે સાંભળવા હમ.
બીજું ઈગ્લીિશ સોન્ગ ગમે તે નઈ.
ના ના. ઇંગ્લિશ ન
બસ હા હું થોડા ઘણા સાંભળું છું એટલા બધા ભી નહી. નવું નવું હોય એવા થોડા ઘણા સાંભળીએ બાકી તો ઇંગ્લિશ સોંગ કરતા તો સૌથી વધારે મને ગુજરાતી જ ગમે.
બરોબર.
હા.
હવે તો અલગ અલગ લેંગ્વેજ ના આવે બેંગોલી, મરાઠી, હિન્દી
હા એ એમાં શું છ
એમાં શું છે કે એ બઉ ખબર ના પડે પણ વસ્તુ એમાં જે યુપી ના સોંગ હોય બિહારી સોંગ હોય મરાઠી સોંગ હોય એમાં છે કે એવ ચીક ઢીંચુક ઢીંચુક વધારે આવે ને તો એના ઉપર લોકોને નાચવાની એ બી મજા આવે. વચ્ચે સાંભળ્યું એટલે પેલું મરાઠી સોંગ એક અ ફેમસ થયું હતું.
સૈકી સૈકી વાળુંએ હતુન.
હા પછી એક યુપી ના સોંગ બી ઘણા બધા એવા છે જે ફેમસ થયા છે. એટલે એવું શું છે કે ભલે આપણને સમજ ન પડે પણ એના આમ મતલબ બિટ્સ હોય જે રાગ હોય તાલ હોય એના ઉપર શું છે લોકો લોકોને ગમે. એટલે એ સાંભળે બાકીને ખબર કશું ના પડે પણ તો ભી સાંભળે એમ.
હા એ તો છે.
એ ખાસ કરીને બીજે વાળા લોકો બી એ વધારે વગાડતા હોય. કારણ કે એના ઉપર લોકોને નાચવાની ને મજા આવતી હોય ને એટલે
મજા આવ હોવ. તો અમુક ગુજરાતી સોંગ એ પણ સારા અમુક ભગવાન ના ભજન કે અમુક સોંગ આરતી કે એવું
હા એ બી મજા આવે એવી તો વસ્તુ સારી જ છે. સવાર સવાર ના મોર્નિંગ માં એ ભજન વગાડો તો સારું એમ.
હા એ તો છે. બીજું શું કેવું છ.
હટી ગયા છે એવું લાગે છે આજે.
હા.
થાકી ગયા છે એવું લાગે છે આજે અવાજ તમારો નથી આવતો બરાબર.
હા બપોરે હોવા ન છડ્યું એટલે અત્યારે હઊ ગ આવેેલી.
હા તો વાંધો નઈ ચાલો પાકી ગયા હોય તો પછી. અદવેલા શુંધું. હજી બે પાંચ મિનિટ થોડીક વાતો કરી લઈએ.
હા.
કશું નવું હોય એ જણાવો.
હમ.
કશું નવું હોય એ જણાવો.
બસ. મન નવુંમાં તો હમણાં ચાલુ છે વરસાદ.
મેરેજ પછી લાઈફમાં શું ચેન્જ આયો.
બધું.
બધો શું.
અધ જ ચન્સ એ.
તમે આટલી વાતો કરશો તો પછી કોલ કઈ રીતે પતાવશો.
બસ તો વધધુ ચેન્જ થઇ ગયું ને મેરેજ પછી. હમાં ઘર મૂકીને અહિયાં આ્યા તો બધું ચેન્જ.
હા એ તો હવે લેડીસોને મતલબ. ચલ છો ને બ છે ટી છે જવાનું. બધું ચેન્જ થવાનું જ છે.
હું પોતાની મરજી નથી થતું અહિયાં થોડું ઘણું એ ના થાય જલ્દી. પોતની મરજી ન બધાનું વિચારવું પડે એટલે.
હ નવા નવા હોય એટલે થોડું ઘણું. પ્રેશર હોય હવે મોટા આપણાથી હોય બધા એટલે.
હા એ જ તો.
વરસાદ ખુબજ વધી ગયો અચાનક.
હા થોડો ઘણો આવે.
હમ.
જોઈએ આખી રાત આવે છે કે નહી.
લગભગ લાગે તો એવું જ છે બપોર પછી એ પ્રમાણે બફારો હતો એ પ્રમાણે લાગે છે કે. એ તશે. જોઈએ શું થાય છે બપોર પછી તો મતલબ. તડાકા બી બઉુ થતા હતા ગજવીજ સાથે વરસાદ આવ્યો છે એટલે. લગભગ તો ઘણો જ આવશે.
હા ગઈ હતી કે.
હા હતી ને રવિવારની સોમવાર કાલની બી રેડ એલર્ટ ની આગાહી છે. એટલે આ લગભગ. ચાર પાંચ દિવસ સુધી છે હજી નેક્સ્ટ વીક કારજ છે આગાહી ન. વરસાદમાં હા.
ના એવડો ફાસ્ટ નહ હોય ને ધીમ ધીમો જ પડતો હશે ને.
હા ધીમો ધીમો નોર્મલ પડ્યા રાખે આટલો આટલો. એટલે એકદમ ભ પા.
પાણી ભરાઈ બી ના જાય ને પાણી સુકાય પણ નઈ એવું પડેમ.
પણ આવો પડે રાખે ને તો ફિસલન જેવું થઈ જાય લપસી પડે એવું. માટીમાં
હ. હા એ તો છે જ હવે. પણ હવે શું છે કે અહીિયાયા વેધર જ એવું છે તો એ પ્રમાણે આટલો ધીમે ધીમે વરસાદ. પડે જમીનમાં પચી જાય વળી વરસાદ પડે વળી પચી જાય એટલે આ વસ્તુ છે ને અહિયાં મતલબ આ દક્ષિણ ગુજરાતના વેધર પ્રમાણે સારું છે. કે પાણી એકદમ ભરાઈ પણ ના જાય અને એકદમ ઓછું બી ના પડે આમાં શું છે કે પાણી જમીનમાં પચે ને તો ખેડૂતો માટે સારું રહે. તેનાથી આખા વર્ષની ખેતી સરસ થઈ ગાય.
એ તો છે પણ અમે એક ઝાપટું પડી જાય ને તો બધું અર ચિકન સાઇલી. બિલ બિલ થાય એ બધું કચરો વચરો બધો. ના આવું પડે. ધીમો ધીમો પડે ને એમાં ચીકણા બધું વધારે થઈ જાય બધું ચીકણું ચીકણું.
એટલે એકદમ જોરમાં તે બી હમણાં ના પડે. આજે હજી આપડે મહિનો ચાલુ છે જેઠ મહિનો ચાલુ છે ને? એટલે હમણાં ચાલુ ને અષાઢ મહિનામાં અષાઢ ને શ્રાવણ મહિનામાં બઉ જો શ્રાવણમાં બી ઓછો અષાઢ મહિનામાં સૌથી